કેમ છો તમે
મેં મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું બોલો શું ચાલી રહ્યો છે
કઈ નહી બસ તને લાગે છે કે પ્રોપર સ્લીપ શેડ્યુલ કેટલું ઇમ્પોર્ટન્ટ છે.
અ હા બઉ ઇમ્પોર્ટન્ટ છે જો રોજ સામે ટાઈમ પર સમય ટાઈમ પર સુઈ જઈએ તો ઉઠીએ, મતલબ સમયસર ઉઠીએ તો બોડી હેલ્ધી રહે આપડી.
અચ્છા મેં તો ઘણી વાર એક બે વાગે સુવ મોબાઈલ વાપ કરુ છું, એનાથી શું પ્રોબ્લેમ થાય?
એનાથી તો સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થઈ જાય છે. સવારે ઉઠવામાં તકલીફ પડે અને દિવસભર થકાન લાગે છે.
હમ્મ, મેં પણ સવારે અલાર્મ બંધ કરીને સુઈ જાઉં છું.
હા આદત તો બદલવી જોઈએ તને, રોજ એક જ ટાઈમ પર ઉઠવાની હેબિટ બનાવ.
હમ્મ, તારા હિસાબથી કેટલા કલાકની ઊંઘ સારી કેવાય?
મારા હિસાબથી તો અડલ્ટ માટે સાત થી નવ કલાકની ઊંઘ સારી ગણાય.
સ્ટુડન્ટ માટે પણ એટલી જ?
હા, સ્ટુડન્ટસ ને પણ ઓછામાં ઓછી આઠ કલાકની ઊંઘ લેવાની કોશિશ કરવી જોઈએ.
પણ એક્ઝામ ટાઈમમાં તો ઘણા લોકો આખી રાત જાગે છે.
ઈ સારી આદત નથી ને પણ. પ્રોપર સ્લીપ વગર યાદ શક્તિ ઓછી થઈ જાય છે.
પણ મને લાગે છે કે, ઊંઘ કરતા સ્ટડી વધારે ઇમ્પોર્ટન્ટ છે.
હા, સ્ટડી ઈમ્પોર્ટન્ટ છે, પણ બ્રેન ને રેસ્ટ પણ એટલું જ જરૂરી છે ને.
સ્લીપથી ક કોન્સન્ટ્રેશન પણ વધે ને. હેલો હલો